કેમ છો?
બસ મજા છે.
હલો.
હલો.
હા, મારો અવાજ આવે છે ને.
હા આવે છે.
બરોબર- બરોબર તો આજે આપણે સરકારની યોજનાઓ વિશે વાત કરવાની છે, જે સરકારે આપણા માટે ઘણી બધી યોજનાઓ બાર પાડી છે. તમે-તમે બધ તે જે યાદનાઓ તમે કદાચ સાંભળી હશે. કે જે યોજનાઓ સરકારે વિદ્યાર્થીઓ માટે ખેડૂતો માટે યોજનાઓ બહાર પાડી છે. તેમાં ઘણી બધી સારી યોજનાઓ છે. જેમ કે હું તમને એક યોજના વિશે જણાવી શકું, જેમ કે તમે કદાચ સાંભળી હશે. જે છે, કે જે ખેડૂતો માટે જે ખેડૂતોને જે ગ્રામીણ યોજના છે, તે બનાવી આપવામાં આવે છે. કે ગ્રામીણમાં બનાવામાં સહાય કરે છે સરકાર. તોએ સરકાર કઈ રીતે સહાય કરે છે એવું તમને જણાવું. કે સરકારે એમના જે અ. જે સરકારે એમને ઘણો બધો ફાયદો આપતી હોય છે. જેમ કે તમે એમાં શરૂઆતમાં તમારે ફોર્મ ભરવાનું હોય છે પંચાયતમાં જઈને. જયારે તમે પંચાયતમાં જઈને ફોર્મ ભરો છો‌. બધુ તમારે જૈન અજૈન શું કે ભાઈ આપણે જે ફોર્મ ભરવાનું જાવાના જગ્યે. તમે જે આપણે નથી કેતા કે જે ફોર્મ ભરવા જઈએ પછી તે ફોમ આગળ સબમિટ થતું હોય છે. જો આગળ જે કેન્દ્ર સરકાર દ્વારા જે -જે સ્વીકારવામાં આવે. તો તમને એક મહિનાની અંદર તમારે તે કાર્યવાહી થતી હોય છે. ત્યારબાદ જે પંદર દિવસ પછી તમારે ધ્વજ એ આપણે નથી કે કેતા કે અ શું કેવાય. હા તો જે કો આપણેે કહી રહ્યે. આપણે એક તમે કદાચ વાત સાંભળી હશે કે ઘણા લોકોને એવું થતું હોય છે કે. જે ક જે આમાંનું જ નાનો લાભ નથી મળતો, કારણ કે તેમના ડોક્યુમેન્ટ બરોબર નથી હોતા, તેના કારણે. એટલે આવી યોજનાનો લાભ લેવા માટે આપણે એક સારા ડોક્યુમેન્ટ લેવાની હોવાની જરૂર છે. હ તો એવી રીતે આપણે એક યોજનાની લાભ લેવો પડે, જો હવે તે રીતે યોજનાનો લાભ લઈશું તો આપને ઘણો બધો ફાયદો થશે. એટલે સર સરકાર આમાં એવું કરે છે કે જે ગ્રામીણ યોજનામાં સરકાર કાર તમને લાભ આપતી હોય છે. એવો લાભ આપે છે, કે તમને જે રીતે એમાં એવું હોય છે કે તમને જે તમે જે ગવર્મેન્ટ બનાવો છે, તમારી પાસે જે તબેલો છે. તે તબેલા ઉપર તમારે પેલા તબેલો બનાવવાનું તમારી પાસે એમાં શરતો હોય છે, કે તમારી પાસે ઓછામાં ઓછું જે દિવસનું સો લિટર દૂધ તમે ડેરીમાં ભરાવતા હોવા જોઈએ તો જ તમને આ યોજના નો લાભ મળે છે. આ યોજનામાં એટલા તમને દસ હજાર સુધી સરકાર સહાય આપતી હોય છે. જેમાં સરકાર તમને ગમે બનાવવા દસ હજાર સુધીની સહાય આપે, જે તમારા બેંક અકાઉન્ટમાં પંદર દિવસની દિવસ આઈ જતા હોય છે, પંદર દિવસની અંદર, એવી રીતે સરકાર ઘણી બધી તે યોજનાઓ છે. જે સરકાર તમને લાભ આપતી હોય છે. જે આવનારા સમયમાં પણ લાભ આપશે. એવી રીતે હું તમને જણાવવા માંગીસ, કે જો આવી જ રીતે સરકાર આપનને ખેડૂતોને સહાય કયસે તો આપયને ઘણો બધો ફાયદો થશે. હું પણ હું તમને બીજી યોજ્ના ઇસે જણાવું પણ તમે મને જણાવો કે બીજી કઈ યોજ્ના તમે મને ક-કામ છે થોડું, તમે મને જણાવો ને કે કઈ યોજ્ના વિસે તમે. હા, તમે થોડું મને જણાવી શકો કે જે તમે હુંત હું તમાને એક બીજી યો તા વિસે પન જનાવો કે જે રીતે એક બીજી એક યોજના છે, કે વિદ્યાર્થીઓ માટે છે જે અમ્મ... ન જે શું કેવાય આપડે નથી. કે આપણે જે રીતે બીજી અન્ય યોજના એવી છે કે જે અ જે કોલરશીપ યોજના જે વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી સે. અ તમે અ જે રીતે કદાચ સાંભળ્યું હશે કે, જે સ્કોલરશીપ યોજના સે તે ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓને ઘણી બધી કામ આવતી હોય છે. જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી હોય છે, કે તેમજ કે ફોર કોલરશિપ છે, જે વિદ્યાર્થીઓને ઘણી ટેકો કરતી હોય છે. જ્યાં ઘણું કામ આવતી ઓય છે. જે સ્કોલરશિપ યોજના છે. જે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે, અને ખે જે લાગુ કરતી ઓય છે. બક તમે કદાક જો જોયું હશે કે, અ ઘણી વ ખતે ઘણો બધો ફાયદો થતો હોય છે કે, એક વિદ્યાર્થીને તો તમે શું જણાવશો, એક યોજના વિશે પેલા તમે એક જણાવો મને. હ, બોલો ને.
એટલે મારે એ રીતે જમંત જણાવું કે, જેથી કરીને તમે યોજના વિશે વાત કરી. કે એની અંદર યોજનાની વિષય ની અંદર સારું પ્રફોર્મન્સ સારું જોવા મળે. જેમ કે, એક અટલ ભૂજલ યોજના છે, જેમ કે પછી ખેતીની અંદર ઘણી બધી યોજના આ આવતી ઓય છે. જેમ કે, સરકાર બધી પૂરી પાડે છે. જેમ કે, બે-બે અ બે મઈને જતા બે-બે વર્ષે અ બે-બે હજાર રૂપિયા સરકાર આપતી ઓય છે, પણ એક યોજના છે જેની અંદર અમણાં જ બધી યોજના એક બાર પાડે. જેમ કે, અલગ અલગ કી-કીટો મળતી તી. જેમ કે, જે દૂધ ભ્રાવે એના માટે દૂધના વાહણો મળતા હતા. જેમ કે, પ્લમ્બરનુ જે કામ કરે એના માટે પ્લમ્બરનું બધા જ મશીનો મળતા અતા. ક-કામ મળતા તા. એની અંદર સારા એવા બધા કામ મળતા તા. એટલે એની અંદર સારું બ જોવા મળતું ઓય છે, કે એની અંદર સારી મળતી ઓય છે. હું તમારે વાત કરી. એક અટલ ભૂજલ યોજના એક ગામ તરીકે હોય છે. જેમ કે, પાણીની સગવડ તેની અંદર સ પાણી ને એક સારી સફળતા મળતી. જેથી કરીને એવું આપણે કામ કરતા હોઈએ છીએ, કે જેમ કે ગામના સરપંચ લોકો માટેની એક અંદર જે લોકો રેતા ઓય.
તમારે અવાજ બરોબર કેમ નઈ આવતો?
હલો.
બોલો ને, શાંતિથી બોલો, શાંતિથી વાતો કરીએ આપણે.
હા એટલે એની અંદર એવું હોય છે, કે જેની અંદર જે ગામના લોકો રેતા હોય છે ને ગામની અંદર એના માટે એસ અ અટલ પૂજલ યોજના બનાવવામાં આવે છે. જેથી કરીને એ લોકો પાણીનો વેરો લઈ શકે જેમ કે ગામની અંદર એક સરકારી બોર બનાવામાં આવતો હોય છે જેથી કરીને સર કારી બિલ આવતું હોય છે એ પણ સરકાર ઉપર આવતું હોય છે એ જ એક અટલ યોજના છે. જેમ કે જો આપડે પા ગામની અંદર જો રેવા જતા રીએ ને તો પણ આપડે બિલકુલ આપડે ફ્રીમાં પાણી લઈ શકીએ. એવી જ રીતે આપડે અલગ અલગ રીતે આપડે કામ કરતા હોય છે એક એ અટલ ભુજલ યોજના તરીકે. એની અંદર સારું પ્રફોર્મન્સ જોવા મળતું હોય છે કે જેથી કરીને જો આપડા ગામની અંદર જો એક યોજના એવી બાર પાડવી જોઈએ કે જેથી કરીને એ ઘરે ઘરે એક બોર પાંચ પાંચ વીઘા વાળા ખેતર ની અંદર જો ક બોરવેલ બનાવું પડે જેથી કરીને એવી એક યોજના બાર પાડવી પડે. એની અંદર સારું એવું મ જોવા મળતું હોય સે કે એની અંદર એક બોરવેલ બનાયને જેની અંદર સારી ફીટ કરવી પડે એની અંદર પાણી ની કાઢીને એક બાર આલવું જોઈએ કે જેથી કરીને એની અંદર એવું બધું બાર પાડતું હોય છે કે આપડે સારી રીતે ખેતી કરી શકીએ. આપડે એવી ખેતી કરી શકીએ કે જેથી કરીને મગફળીનો પાક લઈ શકીએ, બાજરીનો પાક લઈ શકીએ, પસી જેમ કે શાકભાજી નો પાક લે લેવું હોય તો પણ લઈ શકીએ. જેમ અલગ અલગ રીતે કમાવાની એક આપડી ઉત્પતિ હોય સે કે જેથી કરીને આપડે મગફળીની અંદર જો નીચે પાક બેસ તો જે બેસતા હોય છે ઉપર જે ઘાસ હોય છે જે એ પશુપાલન માટે હોય છે. એક બંનેનું સમતુલન જાળવી રહે એક પાક નું સંતુલન જળવાઈ રહે અને એક હ, ખેતીની અંદર જે મળતું હોય છે ઘાસચારો ખા ઘાસચારાની અંદર પણ સમતુલન જળવાઈ રહે. એક બંનેનું સમતુલન જળવાતું હોય છે. એની અંદર સારું એવુ પરફોર્મન્સ જોવા મળે કે જેથી કરીને આપડો એક પોતાના ખર્ચે આપડે બોર બનાવતા હોય છે, પોતાના ખર્ચે આપડે જો લાઈટ બિલ લાવતો હોય છે, પોતાના ખર્ચે આપડે એક બોર્ડ ની અંદર જ લાઈટ લાવતો હોય છે. એક આપડે એવું સારું પરફોર્મન્સ જાળવું પડે એક એની અંદર સારી ગુણવત્તા મળતી હોય છે કે જેથી કરીને આપડે તેની બિલકુલ એક આપડી અંદર સચવાઈ રહે અને જે સિટીની અંદર જે માણસો રહે છે એમનું પણ સચવાય રહે ને આજે આપણને અંદર જે પાક મળતું હોય છે એ વ્ય વેપારીની અંદર જે મળતું હોય છે જેથી કરીને આપડી અંદરે મળતું હોય છે. જેમ કે વ્યાપારીઓ ઘણા બધા આ લાભ લેતા હોય છે જેમ કે બીજા રાજ્યમાં ફરાવતા હોય છે જેમની અંદર ભાવ વધારો હોય છે. જેમ કે આપડી અંદર મગફળી લેતા હોય છે ચૌદસો પંદરસો રૂપયે એ પણ પુરા બે હજાર થી પચીસો રૂપિયા વચ્ચે લેતા હોય છે. એની અંદર એમનું સંતુલન જાળવાઈ રહે ને આપડું સંતુલન જાળવાઈ રહે જેમ કે અ મ મગફળીની અંદર સારું એવું તેલ નેકળતું હોય છે, જેમ કે એ મગફળીનું તેલ નીકળતું હોય છે. એની અંદર એવું કપાસિયાની અંદર જે કપાવ આવતા હોય એ કપાસિયા તેલ ની અંદર ક પાસિય તેલ નીકળતું હોય છે એવી જ રીતે આપડું એવું પા તેલ નીકળતું હોય છે. એ તેલની અંદર આપડે જો ખાવાનો ઉપયોગ કરી શકાય અને જો આપડે વાળની અંદર જોવો જો માલિશ કરવાનુ પણ આપડે ઉપિક કરી શકાય. હા, હા.
તમે તો ઘણી બધી, ઘણી બધી માહિતી આલી જોહો એક જ ફેરે અલગ અલગ રીત તે કઈ ખબર નથી પડતી, પણ એ સારી વાત છે તમે માહિતી આપો છો હું તમને એક વાત કરું કે ચોક્કસ વિશ તે હોવો જોઈએ તમારી પાસે કે જે રીતે આપણે મા અ હું તમે વાત ના કરી કે જે માનવ કલ્યાણ યોજના હસે કે જે તમે કીટો મલતી હોય છે એ માનવ કલ્યાણ યોજના છે. એ માનવ કલ્યાણ યોજનામાં એવું હોય છે કે જે હા તો એવું તું અ આપણે નથી ચાલતી કે હા, તમને હું તમને એક વાત કરી શકું કે ઘણી બધી યોજનાઓ થતી હોય છે. અતો એમાં એવું આવતું હોય છે કે અ જે આપણે ઘણી વખત એવું થતું હોય છે કે જે રીતે તમે કદાચ સાંભળ્યું હશે કે યોજનામાં એવો તમને લાભ મળે છે કે જે સરકાર તરફથી જે જે ગૃહ ઉદ્યોગ કરે છે તો જેમાં ઘણો બધો ફાયદો થતો હશે કે તમે ગૃહ ઉદ્યોગ કરનારા લોકોને ઘણો બધો ફાયદો મળતો હશે અ તો જે હા જે કોઈ તમે કદાચ સાંભળ્યું હશે એ જે રીતે આગળના સમયમાં આગળના યુગમાં એવો લોકોને જે ગૃહ ઉધ્યોગ કરતા તેમને જે કીટો ના મળતી પણ જે હાલની સરકાર તમને કીટો આપે છે. જે ખેતી કરવા માટે પછી આગળ જે પણ જે ઘણો બધો લાભ આપતી હોય છે જેમ કે દૂધ દહીનું ઉત્પાદન કરતા અ તેમાં કીટો મળતી હોય છે તો એવી જ રીતે અ જે નથી કહેતા કે ઘણી બધી યોજનાઓ લાભ આપતી હોય છે. એ ગ હું એવું કહેવા માંગુ છું. જે આપણને લાભ મળે છે જે સરકાર તરફથી તેનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ કારણ કે આવો લાભ ફરી નથી મળતો. જે સરકાર આપણા માટે, જે ગૃહ ઉદ્યોગ કરનારા વ્યક્તિ માટે ઘણું અ જે ઘણો બધો પ્રયત્ન કરે છે. એવી રીતે આપણે આગળ વધે વુ જોઈએ કારણ કે આપણા માઈન્ડમાં જો તમે એક તો વ્યક્તિ હોય કે એ વ્યક્તિ એક જ સમય એક જ કામ કરી શકે બે કામ કરી શકતું નથી. એટલે એવી જ રીતે હું તમને માહિતી જણાવવા માંગુ છું. એ ઘણા લોકો તો જે આપણે નથી, તમે કદાચ જે તમે સાંભળ્યું હશે કે જે સરકાર યોજના આપી છે તેમાં આપણને પણ ઘણો બધો ફાયદો થાય છે. કે હુંચી એવી તમને બે-એક ફોડું બોલું હું તમને કહું એક યોજનામાં કઉ ઘણી બધી યોજનાઓ છે, જે ઘણો બધો ફાયદો થતો હોય છે. જે આપણને આગળ પણ ફાયદો થશે. તો તમને પણ એક યોજના વિશે માહિતી હશે તો એક યોજના વિશે તમે મને ટૂંકમાં માહિતી આપો ને થોડીક
હા એટલે મારે તમને માહિતી આપવી છે, જેથી કરીને આપણા બંનેનું સંતુલન જળવાઈ રહે, જેમ કે આપણી એક યોજના છે. એ સરકાર માટે આપણે એક યોજના બહાર પાડે છે જેમ કે મારે એ યોજના વિશે તમને કહેવું છે જેમ કે એ બે મહિને જતા બ બે હજાર રૂપિયા આપે છે એ પણ જે આપણા બાપ દાદાના ખાતામાં આવતા હોય છે, એ એક યોજના છે. જેમ કે આપણું એક વીજળી બિલ આપણે ગામની અંદર રહેતા હોઈએ તો ગામની અંદર વીજળી બિલ આવતું હોય છે. એ પણ આપણું ભરાઈ રહે અને એની અંદર સારી એવી ગુણવત્તા પ્રાપ્ત થાય છે, કે જેથી કરીને એ આપણું બિલ સચવાઈ જાય અને આપણો હપ્તો પણ આપણે સેટ થઈ જતો હોય છે, આપણે સારું સંતુલન જળવાઈ રહેતું હોય છે, જેમ કે. તમે કામ કરી શકો છો અને અમેય કામ કરી શકો છો, જેમ કે એવી રીતે. આપણે અલગ અલગ રીતે કામ કરીને આપણે અંદર સારું એવું વિચાર શક શક્યતા આપણે લઈ શકતા હોઈએ છીએ, જેમ કે પાકની અંદર ઘણી બધી. પાક ધોવાણની અંદર પણ યોજના બાર પાડે છે, જેમ કે આપણા ખેતી મંત્રી. પ્રધાનમંત્રી છે, જેમ કે એની અંદર પાક પાક ધોવાણ માટેની અંદર. હા, પાક ધોવાણ ની અંદર પણ ઘણી યોજના બાર પાડતું હોય છે. પાક ધોવાણ ની અંદર જે વરસાદની અંદર પલડી જ. તું હોય છે, પણ એક યોજના આપતા હોય છે, જેથી કરીને તમારા પાક નિષ્ફળ થયો છે, પણ અમારે એની વળતર જો અમે સરકારે આપીએ છીએ. તો અમે સરકારે એ પ્રમાણે આપીએ છીએ, કે જેથી કરીને તમારે જો પાંચ વીઘાની અંદર, પાક બગડ્યો હશે તો અમે તમારે પાંચે પાંચ વિઘા ની સફળતાપૂર્વક તમારું પાક, ની અંદર જે. જે બગડ્યું હશે એની વળતર અમે તમારા પૈસા અમે પરત પાછા આપી દઈશું. કે જેમ કે તમે ખેડૂત છો, ખેડૂતે તમારે લાગણી અમારે સમજવી જોઈએ. એમ કે બંનેની લાગણી બધા સમજે છે, જેમ કે ખેડૂતોએ. સરકાર સમજે છે, ને સરકાર ખેડૂતને સમજે છે, જેમ કે આપડો ખેતી પ્રધાન દેશ રયોને. એ દેશ છે, આપડો જેમ કે ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે, જેમ કે એક. આપડે આર્મી લોકો જતા હોય છે, એની અંદર સારું એવું જોવા મળતું હોય છે. પણ એ જય જવાન, ને જય કિસાન એક નારો લગાવવામાં આવે છે. જેમ કે એક બંનેનો આપણે વ્યવસાયને આપણો એક વિચાર મળવો જોઈએ.